હ અવાજ આવે છે, ને
હા આવે છે, આવે છે, અવાજ આજે આપડે છેના વિશે વાત કરીશું ઓનલાઈન શોપિંગ વિશે વાત કરીએ બરોબર
બેન એ ટ્રેન ઓનલાઈન શોપિંગ અને એને ઓફલાઈન શોપિંગમાં શું દખાવત ને એના શું ફાયદા છે, એના આપડે વાત
હા તો તમે જણાવો તો કે ઓનલાઈન શોપિંગમાં શું શું હોય છે.
અત્યારે તો ઓનલાઈન શોપિંગ જ બધા કરતા હોય છે, કારણ કે ઓનલાઈન શોપિંગ ની અંદર ને કેટલી બધી વેરાયટી મળતી હોય છે. અને એમે પાછું આપડે જયારે શાંતિ બેઠા બેઠા જોવું હોય ને ઘરે બેઠા બેઠા નવરા હોઈએ ફ્રી હોઈએ તો આપણનેને ઓનલાઈન બધી ખરીદી કરવાની એ બધ બ મજા આવતી હોય બરોબર જોવાનું શાંતિથી બે કોઈ પણ વસ્તુ હોય ત મોબાઈલ આપને લેવાની ઈચ્છા હોય સાાજિ મોબાઈલ નું અઠવાડયું વિચારીએે કે મોબાઈલ આ સારો જ છે, કે નથી કે બધું બધું અંદર ઓનલાઈન તર જ કબ મળી જાય છે, અને ઓફલાઈન ની અંદર એવું થાય છે, કે આપડે ઉમર જવું પડે જોવું પડે એ તું ગમે ના ગમે એ પછી વસ્તુ સારી ક્વલિટીની હોય છે, કે નથી હોતી બધું પણ આપણે ઉમરજીને ચેક કરવું પડશે અને એના માટે આપણે ટાઈમ પણ કાઢો મળે છે અને પેલા આમાં શળ દાદી થઈ જાય છે્
હા એ વાત તો તમારી સાચી છે. તમને ઓનલાઈન શોપિંગ કર્યું અત્યારે ગમે છે, કે પછી ઓફલાઈન
મને તો એ આમ તો ઓફલાઈન જ ગમે છે, વધારે કારણ કે એનામાં આપડે નિશ્વાસ આવે છે, અને ઓલેમ ઓફલાઈનમાં ઓફલાઈનમાં એવું હોય છે કે પછી એને આપડે ઉમાં જઈને વસ્તુની આપડે ક્વોલિટી પણ જોઈ શકીએ છીએ કે કેવી છેસ્ત નથી કોઈ પણ વસ્તુ હોય અને પાછું ઓન પાછું ઓનલાઈનમાં એવું પણ હોય છે કે એ આપ વસ્તુ ખબર નથી પડતી કલરમાં હોય કે ક્વોલિટી કેવી હોય કે સાઈ ગુણવત્તા છે. નથી માં વસ્તુ એમ બધી એને ઓનલાઈન ખબર ઓછી પડે છે એ ફોટા મોકેલાવા એ સાચા છે કે નથી બધ ખબર નથી પડતી એમ.
હા એ વાત તો તમારી સાચી છે કે ઘણી વાર વસ્તુઓ ઓનલાઈનમાં અલગ પણ આવતી હોય છે કે આપડે જો એ કલર અને ડિઝ ઇનિંગ કરતા એ અંદર જે આવે એ કલરની ડિઝાઇન એકદમ અલગ જ હોય છે.
એમ પાછું ઓનલાઈનમાં ફાયદો એ છે કે આપે ઘરે બેઠા બેઠા વસ્તુ મંગાવીએ તો એ જલ્દી આવી જાય છે અને સા એમ પણ બચે છે. અને આપડે આપડું કામ કરતા હોય તો કામ અટકતું પણ નથી.
નાા એ વાત તો તમારી સાચી છે કે આપડ કોઈ કામ માટે કો અજ કોઈ વસ્તુની જરૂર પડે તો આપડ તરત ઓનલાઈન કરી શકીએ બજારમાં જવાનો ટાઈમ ના હોય.
અને પાછું એને ઓફલાઈન કરતા હને ઓનલાઈન ની અંદર ઘણી વખત સારું ડિસ્કાઉન્ટ કે સસ્તા ભાવણીસ્ત પણ મળતી હોય છે એના કારણે ફાયદો પણ થઈ જાય છે આપણને.
તો છે અને પાછું મેં જોયું છે તો ઓનલાઈનમાં ઘણી વસ્તુ એક જ સરખા હવે ધારો કે તમે જોઈ લો તો એક મોબાઈલ છે બરોબર. આ મોબાઈલ છોડો ને તમે કપડાં છે બરોબર તો કપડાં ની ડિઝાઇન શર્ટ હોય તો શર્ટની ડિઝાઇન એ કરખી જોય બધામાં બરોબર ત્રણ ચાર ફૂટ બા તો તણ ચ આમાં બધામાં અંદર ડિટેલ જોઈએ ને આપડે તો ડિટેલ પણ સરખી હોય અને પ્રાઇઝમાં વધઘાટ હો હતો એનું શું કારણ હ છે.
હા એનામાં એવું હ છે કે ક્વોલિટી બધામાં ફરક આવે. હોય છે પાછું એવું પણ હોય છે કે એનામાં તમે ઉપરખું માનજો. એને કંપનીમાં અલગ અલગ બતાવતી હશે. અને એમ બધું અસર કરતી હોય કારણ કે બધી ગમીને થર્મામ બધું અલગ હોય છે. કારણ કે આપડણે અહીંયા ઓહન ઓફલાઈન વસ્તુ લાવતા હોય છે ને તો સાઈઝમાં પણ ફરક આવતો. ભલે એમને ભલે નાખેલી વર્ગ્યા એને બંને ની એક જ સાઈઝ હોય આપડે જે પહેરીએ ને એટલે આપને થોડુંક ખુલ્લું થતું હોય ને એવું પણ થતું હોય છે. એટલે પછી કંપની ના પ્રમાણે ભાવ અલગ અલગ હોય છે. કારણ કે હવે આપડે જેમ નનેતા હોય તો અમુક કંપની નજીક પણ હોય અમક કં અવ રપણ હોય તો ખર્ચ અમુક ન વધાર થતો અમુકનો ઓછો થતો તો આવા પણ ફાયદા અને નુકસાન થતા પણ હોય છે.
હા એ વાત તો તમારી સાચી તો ઓમ જોવા જઈએ તો આપડ ઓફલાઈનમાં હા આવું તો હેરાન ના થવું પડે આપણને.
અને પાછું ઓફલાઈન મે ફાયદો પણ થાય છેને અમે હમણાં જેને કીધું ને કે આપડે કપડા જેયું હોય ઓનલાઈન શોપિંગ કરવી જોઈએ કે શું એનું ઓફલાઈન કરવી જોઈએ તો મારા ખ્યાલ થી ઓફલાઈન કરીએ તો આપડ હતાર કરવો હોય કે પાંચસો ની વસ્તુ હોય અને આપડે એમ કહીએ કે સાડી ચારસો માં આપી દો તો એ બધું થઈ શક પણ એને ઓનલાઈન નથી થઈ શકતું
હા એ વાત તો તમારી સા સાચી વાત છે કે ઓનલાઈનમાં ચેકિંગ ના થાય પરંતુ ઓનલાઈનમાં તમે ભાવ નો કમ્પેરિઝન ઈઝીલી કરી શકો ત્યારે ઓફલાઈનમાં તમે ના કરી શકો
હા ઓફલાઈન માં ના કર છે પણ હેને ઓફલાઈન ની અંદર આપડે વસ્તુની ક્વોલિટી જોઈ શકીએ છે ઓનલાઈનમાં આપેને કે અર્જન્ટ જોતું હોય કોઈ પણ મસ્ વસ્ત હોય કપડા કઈ પણ વસ્તુ હોય તો એને ઓફલાઈન તરત જ મળી જા પછી ઓનલાઈન તરત આવતું નથી કે ચોવીસ કલાક નો ટાઈમ હોય છે.
હા અને ઓનલાઈન શોપિંગમાં ક્યારેક ક્યારેક અંદર મેં જોય છે તો મોંઘી વસ્તુ મંગાવ તો અંદર પથ્થર આવતો હોય સાબુ આવતો હોય એવું બધું થાય છે એવી રીતે છેતરપિંડીઓ થાય છે તો એના વિશે તમારે શું કેવું છે?
હા એવું પણ થતું હોય કારણ કે હવે તો પેલા તો બધું વધારે થતું હવે બધું ફ્રોડ ને બધું ઓછું થતું હોય છે સાઈબર ને બધું અટેક ને બધું જે છે ને એના ઉપર થોડું એ બધું ઓન થઈ ગયું પેલાના આપડે રીઝન મા હતા તે એને અત્યારે એવું થયું છે કે પણ જો વસ્તુ મંગાવી હોય ને તો હે ને આવીને પેલા જોવા બતાવે આપણને તમારી મસ્તી તો આવી ગી જે પછી તમારેને ઓટીપી કે બધું આપવાનું પછી તમારી વસ્તુ લેવાની અને પછી એનું પેમેન્ટ આપવાનું એવું બધું હોય બધું મેં સાંભળ્યું છે તો એના કારણે પ્રોબલેમ બધું ઓછું થતું હોય છે
કે આવી રીતે અને પાછું એમાં પણ મેં જોયું છે. ઘણી જગ્યા તો એમાં કેવું હોય છે કે તમારે એની જે ડિલિવરી બોય આવે ને તો એ તમને ચેકિંગ કરીને બતાવે.
હવ
એ ચેકિંગ કરીને બતાવે ને તો એમાં કેવું હોય છે કે એની પણ ચાર્જ અલગ લેતા હોય છે તો પછી એમાં શું કેવું તમારું?
હું આવેર છે? અને
ચાર્જ અલગ લેતા હોય છે ને ચેકિંગ ચાર્જ તમે ઓપનિંગ ઓપન બોક્સ ડિલિવરી હોય તો એનો અલગ ચાર્જ લેતા હોય છે તો એવું હોઉ
હમ ના હું જોય મારા ખ્યાલથી તો કારણ કે હવે આપડે વસ્તુ તે ખાલી એમે જ જોયું હોય ને કે ભાઈ ઓફલાઈન કરતા ઓનલાઈન ભાવ ઓછા આવે છે પછી એસ્ટ્રા તો આજે ને તો પછી આપડે ઓપ એન ઓપ ઓલાઈન મંગાવાના ને કે શું કેમ પછી આપડે ઓનલાઈન મંગાવીયે કારણ કે મદ ધાના જ પૈસા આપડે નેતા હોય કે આપડે ડિલિવરી નો ચાર્જ આપડો અલગથી નેતા હોય કે પછી આવી રીતે એને ઓપનિંગ ન ચાર્જ અલગ થી હોયને એ બધું થોડુંક ખોટું જ છે મારા ખ્યાલથી તો
હા એ વાત તો છે જ અને પાછું તમે જો તમને કપડા કે પછી જૂતા મતલબ કે બુટ ને એવું બધું મંગાવાનું થાય તમે શું પસંદ કરો ઓફલાઈન કે ઓનલાઈન?
ના આમ તો હું એને એવું કરું કે ધારકો કે જે કંપની ના છે શું જોય કપ પડા હૌ તો હું પેલા એને ઓન ઓલાઈન જોવ કે જો મને ગમતા હોય ને એ જોને ઓફલાઈન મળી જતા હોય તો પેલી પસંદગી મારી ઓફલાઈન જ હોય. જીન ઓન ઓફલાઈન ના મળે સારા એવી વસ્તુની કો્લિટી હોય કોઈ પણ વસ્તુ કોઈ પણ કંપની ની સારો કલર મળી ગયયો હોય ડિઝઇન મળી ગય હોય. તો જ પછી મંગવા ને ઓનલાઈન મગાવ.
હા એ વાત તો છે તમારી સાચી વાત છે અને મે આપણે જે ઓનલાઈનમાં જોયું છે કે ઘણી વાર કોઈ પણ તહેવાર આવતો હોય તો એ વખતે ડિસ્કાઉન્ટ ને બધું વધ અત્યારે આવે છે તો એ વખતે તમારે શું કેવું કે એ વખતે ખરીદી કરવી જોઈએ કે પછી એમાં ડિસ્કાઉન્ટ આપે એટલે માલની જે ક્વૉલિટી હોય એમાં વસ્તુની ક્વૉલિટીમાં ઘટા ઘટાડો કરતા હોય ને એવું બધું કરતા હોય.
છે હા પણ આપડે એવું હોય કે આપને કપડા છે કપડા આપડે ઓ . ચાલુ મેરવા માટે આપડણે જોતા હોય કે સારી એવી ક્વોલિટી ના હોય તો પણ ચાલે. તો પછી આપડે એ મંગાઈ શકાય. હ હા એવું એક ફાટેલી વસ્તુ આવતી એવી વસ્તુ આવતી હો તો ના ચાલે.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
ઓછામાં પૈ આપતા હોય અડધી કિંમત માં પાંચસો ની વસ્તુ અઢીસો માં આપતા તો તો મારા ખ્યાલથી જોવી જોઈએ આપડે.
હા તો તમારા મતે ઓનલાઈન શોપિંગ કરવા સારી કે ના સારી તો પછી છેવટે.
તો ઓનલાઈન સારું જ છે ખોટું નથી કારણ કે ડિસ્કાઉન્ટ જ એટલું બધું આપતા હોય છે. કેન કે અમુક વાર એવી હોય છે જેવી ની વશ તુજ હોય ઓફલાઈન જેવી જેવી ઓછો હોય છે બો કા ક્રેડિટ કાર્ડ ને બધું જો હોય ને તો વધારે ડિસ્કાઉન્ટ મળતું હોય છે. તો તો બધો ફાયદો જ હોય છે મારા હારુતો. અને પાછું એમા એવું પણ થાય કે કોઈ પણ એને ચોમાસું હોય એવું કાઈ હોય અને આપણે નથી શકતા અને આવી રીતે ઓનલાઈન વસ્તુ મંગાવીએ. એ ફાયદો થઈ જાય ઘરે બેઠા બેઠા પણ આવી .
હા એ વાત તો તમારી સાચી વાત છે કે ઘરે બેઠા બેઠા વસ્તુ આવી જાય ને આપ આપને ક્યાં જઈને હેરાન પન ના થવું પડે અને પરંતુ જો આ. આના કારણે ઓનલાઈન શોપિંગ હવે બહારની વિદેશી એપ્લિકેશનો છે. ઉપર થાય છે બરોબર તો દેશ નો પૈસો બાર જાય ને. અને સ્થાનિક દુકાનો અને એના કારણે પછી મોંઘવારીમાં પણ વધારો થાય.
હા અત્યારે એવું પણ થઈ ગય એવું મેં સાંભળ્યું છે કે જે અહીંયા આપડે ઓફલાઈન વાળા છે ને ઈજ બધા ઘરે બેઠા બેઠા આવી રીતે એપ્લિકેશન હતી.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
મસ્ત મોકલી આપતા હોય તો આપડે એનો ઉપયોગ કરવો જોઈએ.
એજ ને અમારે તમારા માટે સ્થાનિક દુકાનો હોય તો હવે ધારો કે આપડે દુકાન કપડા ને લોકો ઓનલાઈન પસંદગી કરે તો પછી બિચારા દુકાનદારો ને એમને
છે. મારુ એવું પણ કરતા હોય. પોતાનું વોટસઅપ બનાવે બોઉ વોટસપની અંદર પછી મસ્ત તું એ અપલોડ કરતા હોય આને તેમ જ આપડે વસ્તુ મંગાવી તો ચાલે એમ.
આપણે ઓનલાઈન એપ્લિકેશન જેમ કે ફ્લિપકાર્ટ એમેઝોન એવી એપ્લિકેશનો ઉપયોગ ના કરવો જોઈએ પરંતુ સ્થાનિક દુકાન જો નાની વોટ્સએપ ગ્રુપ હોય તો એના ઉપરથી આપણે ખરીદી કરી સકાય એમ ને
હા એનો ઉપયોગ કરવો જોઈએ મારા ખ્યાલથી તો
હા અને આમાં જો હવે તો પછી ઘણી એપ્લિકેશનો એવી હોય છે ધારો કે મારા જોડે જ છે એક વ્યુ પોઈન્ટ કરીને એપ્લિકેશન તો એમાં મને ઓનલાઈન પૈસા મળે છે અને હું એનાથી કોઈ પણ ઓનલાઈન ખરીદી કરી શકું એ વખતે તો મારે ગમે તે ખરીદી કરુ તો મા હેને
ના એમાં તમે વાંધો નથી જ આવતો ને સારી એવી એપ્લિકેશન હોય છેને અ જે બધા ચર વાળા હોયને આપડા ઓળખીતા હોય છે એમના જોડે મા કોઈ વસ્તુ તો સારી એવી જ આવતી કારણ કે અમને ગ્રાહક ના નિશસ્થ નાખવાનો હોય એકહ્યારે જ આવશે સારી ક ક્વોલિટી વસ્તુ વચશું તોજ ફરીથી આવવાનો ગ્રાહક
હા હા એજ ને તો તમારી વાતથી મને પડી ગઈ કે મારે ઓનલાઈન શોપ- કે ઓફલાઈન બરોબર સારું સારું બાય
બાય